હલો.
હા બોલો બોલો
શું કરો છો?
બહાર જવાની તૈયારી કરી છી.
કઈ બાજુ જાવું છે તમારે
મારે સોમનાથ જવાનું છે.
સોમનાથ આઈથીન તો બઉ દૂર થાય.
દૂર થાય છે પણ થોડાક વેલા નીકળી જશુ એટલે પોહોંચી જાશુ
હ કેટલા વાગે નીકળશો
હવે બસ તૈયારી જ છે. સોમનાથ. જાય એટલે કીધું બાજુમાં જુનાગઢ થતા આવશું કીધું.
હા તો આઇથી. કેટલા વાગે રાતે નીકળવાના છો કે સવારે નીકળવાના છો.
રાત્રે બે વાગે ની ગણતરી છે.
ઓકે.
એટલે સવારે આરતી થાય સોમનાથ મહાદેવ ની. ત્યારે આરતીમાં પોગી જાશું એટલે ટ્રાફિક પણ બહુ ન હોય. અને દર્શનનો પણ લાભ મળે.
સાચી વાત કહી. તો આપડે છે ને સાંજે નીકળશું. ધીમે ધીમે ગાડી ચલાવતા જશુ અને. અમે બે જગ્યાએ સ્ટોપ કરવો પડે કારણ કે લોંગ ડિસ્ટન્સ. છે એટલે.
હા એ તમારું સાચું છે લાંબી રૂટમાં જાય એટલે આપડે. વચ્ચે ઊભું રહેવું પણ પડે.
વચ્ચે આવશે જેતપુર આવશે. પછી જેતપુર થી. આગળ જાશું એટલે જુનાગઢ આવશે કેશોદ આવશે. અને કેશોદ થી પછી સોમનાથ.
હા એ સાચું તમારું.
પછી અયાં છે ને પાર્કિંગની જગ્યા એ પાર્કિંગ કરી. અને આપડે દર્શન કરવા જાશું.
હા ત્યાંની વ્યવસ્થા સારી છે પાર્કિંગની વ્યવસ્થા પણ બહુ મોટી બધી છે. આપણા વાહન ત્યાં આરામથી. પડી આવીએ છે અને એની કોઈ દિકત થતી નથી. દર્શન કરવામાં પણ એમ જ છે જેમ કે ગેટ ખુલે એટલે આપણે અંદર જાય એટલે. લાંબુ રૂટમાં અંદર ચાલી એટલે એકાબીજાનું ટ્રાફિક થતું નથી. આગળ પાછળ થઈ જાય એટલે મંદિરે પોગી ત્યાં. બધા આગળ પાછળ હોય એટલે દર્શન વ્યવસ્થિત થાય છે. પછી દર્શન કરીને બહાર નીકળી એટલે દરિયાકાાંઠો અહિયા. જોતા હોય છે એનો નજારો પણ સરસ હોય છે.
હા વાત સાચી કરી અને. બે ટોલ નાકા આવે છે ને કે ત્રણ આવે છે.
ત્રણ લગભગ તો આવે છે.
હા તો ત્રણેયનો ટેક્સ. ને પેટ્રોલનું ભાડું આપડે સ્વ ખર્ચે જેવું લેશું ને બધાનું.
હા એ તો એમ જ કરવું પડે ને.
હમ્મ પછી સોમનાથ દાદાના દર્શન કરી. દરિયો જોઈ એના પટાંગણમાંથી ને દરિયો જોવાનું સારું હોય છે.
હા એ સાચું.
નયાં ધર્મશાળા પણ હોય છે જેને રહેવું હોય. આપડે તો એવું નથી, પણ ધરમશાળાની સુવિધા પણ સારી છે ત્યાં.
પાછા રિટર્ન થાય ત્યારે રસ્તામાં. ચા ગાંઠિયાનો નાસ્તો પણ કરવાનો છે. અને અને ત્યાર પછી અયાથી. ગીરના રસ્તે આપણેે ચડી જવાનું છે. એટલે સાસણ ભોજદે એ બાજુ. જતું રહેવાનું છે ત્યાં જઈ અને રિસોર્ટમાં. જવાનું છે.
ઓકે તો તો છોકરાઓને બહુ મજા આવશે.
છોકરાઓ માટે તો આપણેે અહીં ગિરનો એક દિવસનો પ્રોગ્રામ રાખી છીએ. ત્યાં નાવાની એને મજા આવે છે.
મોટેભાગે ત્યાના ફાર્મના ભાવ બે હજાર થી. એ રૂમ પર પર્સન એ રીતે હોય છે રૂમનું ભાડું બે હજાર હોય છે.
હા ખર્ચામાં તો એમ વધી જાય વ્યક્તિદિઠ ઘરે રીતે ના આવો ત્યાં ત્રણ ત્રણ હજાર કે પાંત્રીસો સુધીમાં વ્યક્તિદીઠ ખર્ચો લાગે છે.
વધારે થઈ જાય એટલામાં ના આપડે પાછા આવી શકી.
એટલું બધું મોંઘું છે.
મોંઘુ એટલે ત્યાં બે હજાર પર નાઈટના આપડે આપીએ છી. ત્યાર પછી બીજે દિવસે જમવાનું હોય છે તો આપડે અલગથી આપણી વ્યવસ્થા કરવી પડે છે. પછી ડાયરેક્ટ આપડે સીધા આવતા તો અહં ઘણું છે પ્રાણી સંગ્રહાલય છે. તેની મુલાકાત પણ લઈ. ત્યાં અવનવા પ્રાણીઓ જોવા મળે છે, બાળકોને મજા આવે છે.
અ એ સાચું તમારું બળ તે માટે જ જાય છે કે, બાળકોને બે દિવસ મોજ કરવાની મજા આવે છે. અને ત્યાં ગીરમાં પાણી પણ ખેતરોના કુવાના હોય છે. ઠંડા સરસ આવી ગરમ ગરમીના એ ઠંડા પાણીમાં નાહવાની પણ મજા આવે છે.
હમ્મ ત્યાં વાંદરા હોય છે. પછી હરણ હોય છે. બીજા પ્રાણીઓ પણ હોય છે. સિંહ તો હોય જ છે પણ બીજા પ્રાણીઓ જોવાની બાળકોને ખુબ મજા આવે છે.
હા હરણ ની તો એ જંગલ વિસ્તાર છે એટલે હોય છે.
સસલા, કાચબા, મગર એવું પણ જોવા મળે છે.
હા હા પંખેડાઓ પણ અલગ અલગ હોય છે ત્યાં અને ત્યાંનું જમવાનું પણ સ્વાદિષ્ટ હોય છે ઘર જેવું કાઠિયાવાળી છે. બનાવવામાં આવે છે ત્યાં દેશી ચૂલામાં રોટલા બનાવતા હોય છે. અને સાક અહીંયા ચૂલે પણ બનાવતા હોય છે એટલે તેનો ટેસ્ટ પણ વધારે આવે છે. અને બાજુમાંથી ઝરણાઓ વહેહતા હોય છે એ બધો નજારો જોવાની પણ મજા આવે છે અને ખાસ તો ત્યાં આંબાના બગીચા હોય છે. આંબા ના બગીચામાં કેરીઓ લટકતી હોય એ કેરીઓ જોઈ અને કોઈ પાકી એવી કેરી હોય તે તોડવાની પણ મજા આવે જી પછી ઈ પાકી કેરી આપણે ત્યાં ત્યાં હાથેથી ઘોરી અને એનો રસપી એટલે એનો ટેસ્ટ પણ વધારે સારો હોય છે. અને ત્યાં જમવામાં બપોરે કેરીનો રસ આપવામાં આવે છે. તેના જ ફામનો અને એ કેરીનો રસ આપને એટલો ભરપૂર ખાવાનો આનંદ આવે છે અને જેટલો ખાવો હોય તેટલો અનલિમિટેડ ખાવા દઈએ છીએ એટલે અમે તો જાય ત્યારે કેરીજ નો રસ ખાતા હોય છે. કારણ કે ભલે આપણે ઘરે ખાતા હોય ઘણી કોઈ પકવેલી આવે કે ર કાર્બન વાળી કે કોઈ એવી રીતે આ તો દેશ અહીંયા આંબામાંથી તોડી તોડી ડાયરોગ આપને ખાવા માટે આપતા હોય છે. એટલે ઈ કેરી ના સ્વાદ એ પણ અલગ હોય છે.
વાહ તો તો બહ મજા આવી જાય કેરી તાજી કેરી નો રસ સાથે દેશી ભોજન તો બહ મરા
હા એ સાચું છે તમારું
ત્યાંથી આપણે
છે ને જીના દર્શન કરવા જાય છે. સતાધાર થી આગળ કયું મંદિર છે કણકાઈ માતાજી નું મંદિર છે.
હા એ વચ્ચેના રસ્તામાં આવે છે જંગલ વિસ્તાર હોય છે ને ત્યાં
હા પણ ત્યાંનો રસ્તો બહ ખરાબ હોય છે.
એ જંગલ વિસ્તાર હા હા એ જંગલ વિસ્તાર કેહેવાય એટલે ત્યાં રસ્તો કોઈ એવો પાકો બનાવેલો હોતો નથી રફરસ્તો હોય છે કાકડા વાળું હોય છે ખાડા ખચલા હોય છે અને તે રસ્તો જવામાં પણ વીમો હોય છે. કારણ કે ત્યાં નદીઓના ઝરણાઓ પણ એટલા બધા હોય છે. અને ત્યાં ક્યારે વાહ સિંહ જોવા માટે લોકો જતા હોય છે અને અહિયાં વન વિભાગ વાળા એમ તો સુરક્ષા માટે હોય છે એટલેમ કઈ તકલીફ પડતી નથી અને સારું હોય છે પણ મંદિરે જવું ત્યારે બહ એમ તો અઘરો લાગ ગ છે. કેમ કે મંદિરમ ઊચું છે એવી રીતના કે ત્યાં ગાડી લઈને જઈને અમુક અમુક તો ઝરણાઓ એટલા નીચે આવે ને કે આપને એમ થાય કેહ આ ઢાાર ચડાવો તો બહુ અઘરો પડશે એમ જીગર જોઈ ત્યારે એ ઢાળ ચડી આવી શકી છીએ આપણેે
સાચી વાત કઈ ન્યા નેહડા પણ હોય છે, વચ્ચે જે નેહડા આવે છે. એનો અનેક ગણો વધારે હોય છે, કે નેહડા જોઈ શકી છીએ કે લાઈટ વગર. તમે જે ઘર બનાવીને રહીએ છી લોકો ઝૂપડા બનાવીને. એને નેહળા કહેવામાં.
હા તે તો મેં જોયા તા રસ્તામાં હતા. એ લોકો ઢોર રાખતા હોય છે, અને એના ઢોર પણ અહંયા એ જંગલ વિસ્તારમાં. છૂટા ચરતા હોય છે, એ લોકોને સિંહની કે એની કોઈ બીક લાગતી નથી. આપણે. જો એવી રીતના રાખવામાં આવે તો આપને રાતે તો બહુ ભીક લાગે. કારણ કે અહીંયા વન વગડામાં તો કોઈ હોય નહી. એટલા બધા માણસો નો હોય. કે છૂટા છવાયા એ નેહડા હોય એમાં એ બે- ચાર જણા જે હોય. બાકી તો એના ઢોર બધા એ હોય ઈ. એટલે એને એના ઢોરની પણ ચિંતા હોય કે ક્યારેક સિંહ આવે અને જો. એના કોઈ વાછરડા ને કે કોઈને ખેંચી જાય તો. પણ ઈ લોકો છે ને ડરતા જ નથી. આપડે ડરી પણ ઈ ના ડરે.
હા સાચી વાત કહી તમે કારણ કે અહંના નાના બાળકો હોય છે. એ પણ એમને રખડ તા હોય છે, આવતા જતા હોય છે, એને પણ બી બીક હોતી નથી. કે મોજ થી પોતાની જિંદગી જીવે છે.
હમ અને અમે પ્રકૃતિ વાતાવરણ કેવાય અહિયાનું. એટલે ઇન્ડિયાના વાતાવરણમાં પણ મજા આવે છે, અને એજ જીવન સાચું છે. અત્યારની આ લાઈફ સ્ટાઈલ નું જીવન તો સાવ ખરાબ જ છે. અને ત્યાંનું જીવન વધારે સારું છે.
અત્યાર નહી જીવન તો સારું જ છે, પણ બાળ જે માણસો છે એને સારી લાઇફ તેલ જીવવી છે, સારુ, સારું બધી વસ્તુ લેવી છે. નેચરલ કઈ વસ્તુ લેવી નથી, ફાસ્ટ ફૂડ અને એવું જ ખાવું છે.
એક એની શારીરિક. ક્ષમતા બધી બગડી જાય છે, અને બીમાર પડે છે. અને લાંબા ગાળે પણ તેને આ બીમારીનો સામનો કરવો પડે છે.